જય શી કૃષ્ણ. ના કેમ છો તમે?
હું મજામાં છું તમે કેમ છો?
પણ મજામાં છો.
બધું કામ થઈ ગયું છે તમારુંમ અમને હું છોકરાઓ સાથે બેઠી છું અમ આ છો છોકરો ફ્રી થયા છે એમના મિલકપીને પછી બેઠે છે અને બધા આપણા આપ પોતાનું કામ કરે છે હું ફ્રી થઈ ગઈ છું અમને હું કોલ કરી લઉ છું એ વાત કરી દઉં છું.
બરાબર તો ચાલો આજે આપડે એક સરસ મજાનો વિષય પર વાતો કરીએ શું વિચાર છે.
હા સારું વિચાર છે કરવાનું જ છે
હા. તો ચાલ આજે આપડે. વક્ષો નું મહત્વ એના પર આપણે વાતો કરીએ.
ચાશે મને. જી. તમે જો ટ્રી જો વૃક્ષ હોય કેતના એટમોસફિયર ટ્રી પોતાના ઘરમાં. બે ત્રણ વૃક્ષ તો હોવા જ જોઈએ એ બધાને ખબર છે કેપન લોકોને બધા લોકોને ઓક્સિજન વૃક્ષ મલવાના જ છે એમને ઓક્સિજન તો. જોઈએ છે બધાને હરેક ઘર અગર ફાઈવ પાંચ પાંચ અગર વૃક્ષ લગાવી દે સ્મોલ સ્મોલ પ્લાન્ટ લગાવી દે પછી ઓક્સિજન ની કમી નો થાય બધી રીતે એટલે બધાને લગાવવું જોઈએ છેીએ તમે જો કરી પત્તો છે તો તરે કેટલું કામ આવ તમે ખાવાનું. દાળ માં નાખી દો, તમે પોહા માં નાખી દો, તમે બધી રીતે ઢોકલા માં નાખી દો. તમે કેટલી બધી કામ કરી શકો છો એટલે વેક્સ તો લ લવાના લગ જોઈએ જ છે બધા
હા એ વાત તો તમે સાચી કીધી અને જો વૃક્ષો પ્રકૃતિની અમૂલ્ય ભેટ છે. પૃથ્વી પરના તમામ જીવનો જીવન માટે વૃક્ષ નો અત્યંત જરૂરી છે. વૃક્ષો આપણને શ્વાસ લેવા માટે પણ જરૂરી છે ઓક્સ એ આપણને ઓક્સિજન આપે છે. હવે અને હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઈડને એ પોતે લઈ લે છે. આ રીતે તો પર્યાવરણને શુદ્ધ અને સંતુલીન રાખવામાં અ એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
હા તો તમે સાચી વાત કીધી છે. તમે જો અમુક અમુક જે બધા શું કરે છે કે, જે વેક્સ હોય છે એમને કાપી નાખે છે. જો તમે જો વેક્સ ને કાપી નાખો પછી શું થાય તમે પર્યાવરણ દુષિત થઈ જાય છે પછી આ રીતે અમે બહુ છોરા છોકરાઓને બધા લોકો સમજાય જ છે. તમે લીવ્સ એનો બ્રેક નહીં કરો અને ફ્લાવર ને પ્લકિંગ નહીં કરો. તમે આ કરશો પછી એમને એમને ઓછું એમને દુઃખ થાય છે, એમને એમને તકલીફ થાય છે. તમે કોઈ પેડ તમે કોઈ પકડે, તમે કોઈ મોડે તમે કેટલું દુઃખ થાય છે. એવી રીતે વૃક્ષ હોય વૃક્ષનું બી જીવન હોય. એમને તમે કઈ બી કરો તો એમને દુઃખ થાય છે. તો આ બધા છોકરાઓ આ વાતે સમજી જાય છે પણ ડેલી આપણે છોકરાઓની આદત બી નાખવાની બો સરસ છે કે તમે એમને કહો કે તમે ડેલી ઉઠીને તમે વૃક્ષ પાણી નાખવાનું છે. તમે એની કેર કરવાની છે, એમને ખાદ નાખ કરવાનું જ છે. પછી છોકરાને જેવી રીતે તમે ટેવ પાડશો તમે આદત પાડશો પછી છોકરા ને એવી આદત થવાની છે. પછી આ બી આ કેર વૃક્ષો માટે કરવાના છે. પછી એકબીજા જો જોઈને બધા છોકરા કરશે તો તમારા પરવા પર્યાવરણ તમારા પર્યાવરણ દુષિત ન થાય તમને કેટલી સરસ ઓક્સિજન મળે. તમે બધા લોકો ફ્રેશ રેય, તમે બધા લોકોને કોઈ બીમારી ન લગે શરીરમાં તો આ બધી રીતે વૃક્ષ હોણવાની તો સારી વસ્તુ છે.
હા એ વાત તો તમે સાચી કહી અને જો વૃક્ષો આપણને ફળો, ફૂલો અ પછી લાકડું ઔષધિઓ અને અન્ય ઘણી ઉપયોગી વસ્તુઓ આપે છે. તેઓ પરીક્ષાઓ અને અ પ્રમાણીઓ માટે અ આશ્વાસન તરીકે પણ કાર્ય કરે છે. વૃક્ષોની છાયા ગરમીમાં રાહત આપે છે અને આસપાસનું વાતાવરણ ઠંડુ રાખે છે ઉપરાંત વૃક્ષો જ જમીનના અ ઘોર ગોવાડા અ રોકે છે અને વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે.
હા તો તમે સારી વાત કીધી આ તો થાય છે પણ તમે જોવ ને કેટલી બધી ઔષધિઓ છે બધા વૃક્ષ ની ટેન ટાલસ ને વૃક્ષની દંડીઓ છે બનવાની જ છે. તમે જો આજુનની છાલ છે આ કેટલી હેલ્ધી છે તમારા શરીર માટે બો જ રીતે સારી હોય છે. તમે નિમડા ખાવી શકો છો. તમે મોર્નિંગમાં નિમડા ખાવઓ તમે કોઈ બીમારી નથી થવાની છે. તમે નિમડાનો કેટલો બધો યુસીસ યુઝીસ છે. તમે જો તમે કોઈ ખાવાની વસ્તુ દાળ માં નાખો તો તમને દાળ કેટલી સરસ ટેસ્ટ આવી જાય છે. તો આ બધી ચીજો મેં તમારે અમુક અમુક ચીજો મેં વૃક્ષોની પત્તિયા, લીસ અને બધું કામ આવ આવડે જ છે અને બીજી શું છે કે તમે વૃક્ષ અગર તમે પોતે અપને ઘરે વૃક્ષ લગાવો તમને એક નિયમ કાનૂન તમે સમજી જાવ છો કે મને મોર્નિંગમાં ઉઠવાનું જ છે અને વૃક્ષોને પાણી વૃક્ષોને પાણી નાખવાનું જ છે. મને આ રીતે બધી વસ્તુ કરવાની જ છે અ તો બધા ને એક સિસ્ટમ થઈ જ જાય છે પછી સિસ્ટમ એ રીતે બધા આપના કામ પોતે પોતે આપના કામ કરી લેશે.
હા એ વાત તો તમે સાચ સાચી કહી અને જો ને વધતા પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ વોર્મિંગ ના સામે લડવા માટે પણ વૃક્ષો નું મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી આપણે વધુમાં વધુ વૃક્ષ ઉગાવવા જોઈએ. અ એટલે વાવવા જોઈએ અને તેની સંભાળ રાખ રાખવી જોઈએ. વૃક્ષો આપ વિના પૃથ્વી પર જીવન આપણે કલ્પના પણ ની કરી શકયે આ કારણે વૃક્ષોને ધરતીના ફેફસા પણ કહેવામાં આવ્યું છે. વૃક્ષોનું રક્ષણ કરવું એ આપણા ભવિષ્યનું રક્ષણ કરવું છે.
આ તો તમે સારી વાત કીધી આપણને છોકરાઓને એ સમજવાનું તમારા સામેને કોઈ ફ્લાવર પ્લકિંગ ગ કરે, કોઈ ટેની તૂટી જાય પછી તમારા સામે કોઈ પેડ તૂટી જાય પછી તમારે સાચવીને રાખવાનું છે. આપડા છોકરાઓને આવડતું જોઈએ આગળ તમારા છોકરાઓને આવ આવડે છે, તો પછી સારી વસ્તુ છે કેમકે આપણે છોકરાને પણ જેસી ટેવ પાડો અમને વસી તે પડી જ જાય છે પણ તમે કઈ જાઓ તમે જો તમે કઈ જાઓ, તમે વિલેજ માં જાઓ તમે શું થાય છે. તમે ત્યાં એટલા બધા કુલર એસી નથી થતા. તમે કેવી રીતે વાહ આપના ટાઈમ સ્પેન્ડ કરશો કેવી રીતે રતો હોય તમ તમને ખબર હોવી જોઈએ તમારે ત્યાં વૃક્ષ છે. મોટા મોટા વૃક્ષો હોય તમે ખાટ નાખીને, તમે બિસ્તર લગાવીને ત્યાં સોઈ શકો. તમે જો એ રાતે ઠંડી ઠંડી હવા તમને મળશે તમે વિચાર કરો કે તમને શું સારું લાગશે અગર તમે જો વૃક્ષ ન હોય તમે પા સોવી નહી શકતા, તમેમાં રહી નહી શકતા. વિલેસ ના લોકો જો હોય આપી નો રહી શકે એમને કેટલી બધી ગરમી થાય છે પછી જો વૃક્ષને લીધે આ બધા સોઈ શકે છે આરામ સે, એમને ચેનની સાસ નીંદ મીલી શકે છે પછી જો તમે ગામ મે ઇતના બધા વૃક્ષ વૃક્ષો હોય ઇતના બધા વેજીિટેબલ્ ઇતના બધા ચીજે અગર પેડ પધે ન હોય પછી તો આને કઈ નથી કરી શકતા. અમને જો વેજીિટેબલ મળે છે, ફ્રૂટ મળે છે કેવી રીતે મળે છે. તમે એનું સાચવીને નહી રાખો તો પછી ના ફ્રૂટ મળે, ના શુદ્ધ વેજીિટેબલ્સ મળે પછી તમે શું ખાશો? આ તો બધા લોકોને સમજવું જોઈએ કે અમારે શું કરવાનું છે, કેવું નથી કરવાનું વૃક્ષ ક તો મેઈન ઇમ્પોર્ટન્સ આપણી લાઈફમાં હોય જ છે. તમે વૃક્ષની ઇમ્પોર્ટન્સ સમજો પછી તમે જો કે તમારી લાઈફ કેટલી ઈઝી થઈ જાય છે.
હા. એ વાત તો તમે સાચી કહી અને વૃક્ષો આપણને ફળ, ફૂલ, ઔષધિઓ, લાકડું, રબર અને અન્ય ઘણી ઉપયોગી વસ્તુઓ આપે છે. ઉનાળાની ગરમીમાં વૃક્ષોની ઠંડી છાયા અ લોકોને આરામ આપે. ઘણા પક્ષીઓ જીવજંતુઓ અને પ્રાણીઓ ઘર અ નું ઘર પણ વૃક્ષ જ હોય છે. જો વૃક્ષ ના હોય તો અનેક જીવો નો ઘર પણ જોખમમાં આવી જાય છે પછી ખબર નહ એ લોકો ક્યાં રહે? જેમ કે ચકલી છે. ચકલી ના માળા આપણે જોયા હશે કે પ ઝાડ પર જ વધારે કરીને હોય છે.
આ તો તમે સાચી વાત કીજી એ મસ્ત થાય જ છે. પણ તમે જો ને કે તમે ગાંવ ની લાઇફ, તમે વિલેજની લાઈફ જો એમને અગર બેસ્ટ નું હોય તો એ રહી નથી શકતા એમને શું થાય કે એમને ઘર એટ મોટું હોય નહ એમને કોઈ કાચો પાકું ઘર હોય એ વેસ્ટ નીચે બધા છોકરાઓ બેસી જાય અને રમેને આખું ખાવાનું ખાય પછી વૃક્ષ ન હોય તો અને જીવન શું થાય. એમને ધૂપ નો તડકો લાગે પછી કેવી રીતે આપનો ટાઈમ સ્પેન્ડ કરે. વૃક્ષ હોય તો ઠંડી ઠંડી છાવ માં બેસી શકે. ઈ આપણા સે બધું કામ આપના
તો સાચી કહી એ વાત તો સાચી કહી અને જો વૃક્ષો વરસાદ લાવવામાં પણ કેટલો મદદરૂપ બને છે તેઓ જમીનની ભેજ જાળવી રાખે છે અને જમીનના ઘોળવાડને અટકાવે છે પ પૂર દુષ્કાળ અને અ ભૂર સંકલ્પ જેવી કુદરતી આફતોને પણ ઘટાડવામાં અ મદદ કરે છે અને વૃક્ષોની એને એની પોતાની ભૂમિકા ભજવે છે અને આપણે આ આજના સમયમાં વધતા પ્રદુષણ અને ગ્લોબ ગ્લ વોર્મિંગના કારણે પર્યાવરણને ઘણું નુકસાન થઈ રહ્યું છે આ સમસ્યા ન સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વધુમાં વધુ વૃક્ષ વાવવા અને તેનું સંરક્ષણ કરવાનો છે અને વૃક્ષો માત્ર આપણને જ નહીં પરંતુ આવનારી પેઢીઓને પણ સ્વસ્થ અને સુરક્ષિત જીવન આપે છે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ તો જરૂર વાવવું જોઈએ અને તેની યોગ્ય સંભાળ રાખવી જોઈએ વૃક્ષો વગર જીવન શક્ય નથી કારણ કે તેઓ પ્રકૃતિનું સંતુલન જાળવી રાખે છે તેથી આપણે વૃક્ષોનું મહત્વ સમજવું જોઈએ અને વૃક્ષો વાપ પર્યાવરણ બચાવો નો સંદેશ દરેક સુધી પહોંચાડવો જોઈએ વૃક્ષોનું રક્ષણ કરવું એ માનવજાત ના ભવિષ્ય ન રક્ષણ કરવું છે
આ તો તમે સાચી વાત તમે જોઓ ને કે તમે શું કહો છો કે અહીિયાયા બાળ આવી ગઈ અહીંયા આ થઈ ગયું કેમ થાય છે બિકઝ અરે પરણે વણે આપણે દૂષિત થાય તો પછી આ બધી વસ્તુ થવાની જ છે બધા લોકો ત સમજી લે કે અમારી અમારી અર્થ છે હંમેશા કે પવિત્ર રાખવાનું છે તો પછી એમને તો અનેક માણસને એક બ્રક્ષ તો લગાવવાનું હોય જ છે પછી શું એમને આજે તમે જો કેના પધા લગાય પડ પધા લગાય બધા રીતે બધા કામ કરે જ છે કાફી અમુક અમુક લોકો ઘર બી પધા લગાવીએી છે એમને વેજીટેબલ મિરચી આ બધી વસ્તુ નિીંબુ નિીમડા બધી ચીજ જોઈએ બધી ચીજે મળે છે પછી એમને શું છે કેના વિધાઉટ બના કેમિકલ એમને બધી રીતે બધી સબ્જી મેળી જાય છે એમને એ માટે બહુ સારી વસ્તુ થાય છે આ લોકો બધા લોકો થાય કહે છે કે હમે આ કરીએ તો મારી માટે બહુ સારું છે તો એ બધા લોકો કરે પછી તમને કેમિકલની ચીજે બધું મનાય ન મળે તો તમને શુદ્ધ ચીજ તમને મળી શકે છે તમાર જીવન શુદ્ધ થઈ શકે છે
હા એ વાત તો તમે સાચી કીધી ચાલો પછી આપડે મળીને વાતો કરીએ
ઠીક છે જય શ્રી કૃષ્ણ